મસ્તે.
નમસ્તે નમસ્તે.
મેં વિચાર્યું કે આજે આપણે કંઈક ખાવાના વિશે વાત કરીએ એમ.
હા ખાવાનું તો દરેક વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે.
હ તમારું સૌથી પ્રિય ગુજરાતી ફૂડ કયું છે?
મને દાલ, ભાત, રોટલી અને શાક ખૂબ જ ગમે છે. તમારું
મને કાઠિયાવાડીી થાળી બહુ જ ભાવે છે ખાસ કરીને રીંગણનોો ઓલો
કાઠિયાિયાડીી ખાવાનામાં મસાલોનોો સ્વાદ અલગ જ હોય છે
હ એકદમ સાચવું તમે બહારનું ફૂડ વધુ ખાવાનું પસંદ કરો છો કે ઘરનું
હા મોટાભાગે ઘરનું જ મને મમ્મીના હાથનું ખાવાનું બહુ ગમે છે પણ ક્યારેક બહારનું બી ખાવાનુંની મજા લઈ લઈએ છે
હ તમારું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ શું છે
અ પાણીપુરી અને દાબેલી તમારું
મને તો વડા પાઉ અને સેવસડ બહુ જ ભાવે આમ તો બધું ભાવે પણ સૌથી વધારે મને આ બે વસ્તુ ભાવે
હા અમદાવાદમાં પણ ઘણી આમ પ્રખ્યાત ખાવાની જગ્યાઓ છે
હ ખાસ કરીને માણેક ચોક નહી એનું તો બહ જ વાતો થાય છે આખા આપડા ગુજરાતમાં અને જોવા જઈએ તો ઓલ ઓવર ઇન્ડિયામાં
હા બ એ ખૂબ પ્રખ્યાત છે તમે કોઈ દિવસ આવું રાત્રે કોક ખાવાની જગ્યાએ ગયા છો
હા ત્યાં હું ગઈ હતી ઘણી વેરાયટી મળે છે
આજકાલ લોકો હેલ્ધી ફૂડ તરફ પણ ધ્યાન આપી રહ્યા છે
સાચી વાત ફાસ્ટ ફૂડ કરતાં તો મને છે ને હોમ મેડ ફૂડ વધારે ભાવે એટલે આમ તો ભાવે છે પણ એ આપણા હેલ્થ માટે પણ સારું હોય
અ તમે રોજ સવારે નાસ્તો કરો છો
હ હું રોજ નાસ્તો કરું અને એમાં નવું નવું મમ્મી બનાવે એટલે કરું
હા એ તો આપણેે કોઈ દિવસ છોડાય જ નહી આપણને તમે શું પસંદ કરો છો એમાં
હું તો પૌવા છે ઉપમા થેપલા એ બધું ખાવાનું નાસ્તામાં પસંદ કરું છું અને તમે
અ ઊભી વધુ મને થેપલા બહુ જ ભાવે અને ખરેખર થેપલા તો આપણે ગુજરાતી લોકોની ઓળખ જેવું જ છે
હ ટ્રાવેલમાં પણ મેં સૌથી વધુ લઇ જવાનું પસંદ કરું છું
આ તો નાસ્તા ની વાત થઈ તમે ગરિયામાં તમને શું ભાવે બીજું
મને શ્રીખંડ અને બાસુંદીી બહુ જ ભાવે અને તમને શું ભાવે વધારે ગળિયામાં
મને તો મોહનથાળ અને ગુલાબજામુન ગમે છે
બરાબર ઉત્તરાયણમાં શું ખાસ ખાવા મળે
ઉત્તરાયણમાં તો આપણે ઊંધય જલેબી જ હોય કોઈ પણ ઘરમાં
હ આ કોમ્બિનેશન દુનિયાભરમાં ફેમસ છે લોકો આ ખાવા માટે છે ને દૂર દૂર થી આવે એમ આપડા ગુજરાતમાં
હ તહેવારોમાં તો આપણે બધું ખાસ બનતું જ હોય જેમ દિવાળીમાં પણ આપણે અલગ અલગ ફરસાણો બનાવીએ છે
હ તમે ઘરે ફરસાણ બનાવો કે બરથી લાવો
અમે અમુક ફરસાણ ઘરે બનાવીએ જેમ કે સીઉન ચકરી હોય અને અમુક જેમકે ચવાનુંની હોય અમે બહારથી લઈ આવીએ છ છેએ
અચ્છા બરાબર રેસ્ટોરન્ટમાં જવાનું વધુ ગમે તમને કે ઘરે બનાવીને જમવાનું વધુ ગમે
હ મને બંને ગમે પણ ઘરે બનાવવામાં વધારે મજા આવે કે હું મારા સ્વાદ પ્રમાણે વસ્તુઓ બનાવી શકું
હમ તમે કઈ ડીશ સૌથી સારી બનાવો છો
હું પાઉભાજી ખુબ સરસ બનાવું છું મારા ઘરે બધાને ભાવે મે જેમને જેમને ખવડાય છે એ મારી તારીફ કરે છે તમે કશું આવું સારું બનાવી લો છો
હા હું કઢી ખીચડી બહુ સારી બનાવું છું બધા ખાય એમને મજા આવે
અને આપણે વરસાદના સિઝનમાં તો આપણને ખાવાનું આમ અલગ જ મજા આવે બહારના વાતાવરણ જોડે
હા મને તો છે ને ભજીયા અને ગરમ ગરમ ચા ખાવાની એટલી મજા આવે ને કે જારે પણ વરસાદ પડે ને તો હું બહાર જતી રવા જ ખાવા માટે તમને ભાવે આ
એ તો હવે બધાને જ ભાવે આ વસ્તુ તો મસ્ત વરસાદમાં બધા કોઈને પણ ભાઈ જાય છે
હ તમે સ્પાઈસી ફૂડ કેટલું પસંદ કરો
અ બહુ સ્પાઈસી નહ મારાથી બહ તીખું સહન નહી થતું અને મને એવું લાગે કે તીખા ખાવાથી એનો સ્વાદ ઓછો થઈ જાય
હ આ ફૂડમાં પ્ર પ્રેઝન્ટેશન કેટલી ઇમ્પોર્ટન્ટ લાગે તમને
આપણે સ્વાદ પહેલા પ્રેઝન્ટેશન પછથી ખાવાનું પેટમાં જાય
હ તમે ફૂડ વેસ્ટ વિશે શું વિચારો એમાં તમારું શું કેવું છે
ફૂડ વેસ્ટ આપણે ટાલવું જોઈએ જેટલું થાય એટલું આપણે એ બગડે નહી એવું વિચારવું જોઈએ
બિલકુલ સાચું ઘણા લોકોના ઘરે તો આજે પણ પૂરતું ખાવાનું મળતું નથી અને લોકો મતલબ જેને મળતું હોય એ લોકો બહ વેસ્ટ કરે
હ હ એટલે જ આપણે ધ્યાન રાખવું પડે ને ફૂડનું આપણે વિચારીને વાપરવું જોઈએ
ઓ જો તમને એકલા ગુજરાતી ડીશ આખી જિંદગીમાં ખાવાની હોય તો તમે સૌથી વધુ ખાવાનું શું પસંદ કરો
હું તો ખીચડી કડીી ખાવાનું પસંદ કરું અને તમે
હું તો દાળ ભાત શાક રોટલી આજ ખાવાનું વધારે પસંદ કરું
હા આ બધું એકદમ આમ સિમ્પલ ખાવાનું છે તો એ આપણને કેટલો સંતોષ આપે છે
હા ખાવાનું આપણને પેટ ભરવા માટે નહી પણ સંસ્કૃતિ અને મતલબ બધાની સાથે પણ જોડાયેલું છે આપડા
હા સાચી વાત તમે બાળપણમાં સૌથી વધુ કઈ વસ્તુ ખાતી હતી
મેં તો બાટપણમાં છે ને ઘરે બનેલી સુખડી અને ગોળ પેલી પાપડી બને ને એ બહુ ખાધી
હ હ આજે પણ એ જ સ્વાદ મળે છે
નઈ બાળપણની યાદો સાથે સ્વાદ પણ અલગ અલગ છે પણ ચાલી જાય
હા હ નાના હતા તો રોજ સ્કૂલમાં આપણને અલગ અલગ વસ્તુઓ ટિફિન આપતા હતા તમે શું લઇ જતા હતા
હું તો થેપલા છે બટેટાનું શાક ને ક્યારેક જામ બ્રેડ આવું બધું લઇ જતી હતી અને તમે
અ હું પણ આવું જ બધું લઇ જતો હતો આમ અલગ અલગ વસ્તુ તો અહીંયા તો અમે બધા ભાઈબંધો ભેગા થઈને આપણે ટીફિન એક્સચેન્જ કરીને ખાતા હતા
હા એ તો રોજનું કામ હતું બહુ મજા આઈ જતી બધાના અલગ અલગ ઘરનું ખાતા અને મજા આવે
હા અમુક દિવસ તો આપણે એવું વિચારીને જતા કે બધા એક બીજા જોડે આપણે પ્લાન કરી દેતા કે આપણે આ લઈશું ને આપણે પાર્ટી તરીકે એન્જોય કરતા હતા એને
હા એ દિવસ જ કઈક અલગ હતા અને તમે ક્યારે ફૂડ કોમ્પિટશ માં ભાગ લીધો છે
કોમ્પિટશનમાં ભાગ નહી લીધો પણજ ફૂડ ફેસ્ટિવલો બધા હોય છે એમાં ગયો છું
અચ્છા ત્યાં કઈ ઇન્ટરેસ્ટિંગ ડીચ તમે જોઈ હતી
તમે યકીન નહી કરો પણ મેં ત અહીંયા ચોકલેટ પાણીપુરી જોઈ હતી
હે ચોકલેટ પાણીપુરી સ્વાદ કેવો હતો એનો
હ નવીઈ લાગી મને પણ એક વાર ટ્રાય કરવા જેવું હતું
હો બરાબર આજકાલના ફૂડમાં ઘણા એક્સપેરિમેન્ટસ થઈ રહ્યા છે લોકો આમ અલગ અલગ જાતનું બનાવીને આમ ટ્રાય કરે
હા સાચી વાત છે બધા એક એક બીજી વસ્તુઓમાં આમ મિક્સ કરી દે છે અને આમ બધું યુનિક બનાવવા માંગે છે
હ તમે ટ્રેડિશનલ ફૂડ પસંદ કરો છો કે ફ્યુઝન ફૂડ.
હ મને ટ્રેડિશનલ ફૂડ વધારે પસંદ છે.
કેમ આવું.
કારણ કે એના સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરા જોડાયેલી હોય છે.
હ એ છે ગુજરાતી થાળીમાં તમને સૌથી વધુ શું ગમે?
હા મને કઢી અને રોટલી બહુ ગમે છે.
મને તો ઊંધિયું બહુ જ ભાવે ગુજરાતી ખાવામાં તો
હા પણ ઊંધિયું બનાવવું કંઈ સરળ વસ્તુ નહીં
હા એ છે એમાં ઘણા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ બહુ બધા શાકભાજી ને બધું બહુ જોઈએ એટલે એમાં અને વાર બી બહુ લાગે ઊંધિયું બનાવતા.
હા તમે કિચનમાં કેટલોક સમય પસાર કરો છો.
આમ તો મૂડ હોય તો એક બે કલાક સુધી કરું નવી નવી રેસીપી બનાવવાનું.
હ હ શેન ર જોઈને તમે આવું બધું નવું નવું બનાવો છો.
હું તો યુટ્યુબ પર જોઈને બધું નવું નવું ટ્રાય કરું અને બનાવું ને બધાને ખવડાવું.
હા બધી રેસીપી આપડે સફલ થઇ જાય છે. કે અમુક વખત એવું થાય કે. ખોટી આપણે મહેનત કરી.
ના ના બધી વખત તો સફળ નહી થતું ઘણી વાર એક્સપેરિમેન્ટ ફેલ પણ થઈ જાય અને ખાવાનું એવું પણ બને કે આપણને ભાવે પણ નહી.
હા તો એવું થાય તો પછી તમે શું કરો.
હસી ને ફરીથી પ્રયત્ન કરું બીજું શું.
હા આપડે ખાવાનું બનાવું પણ એક કળા છે આપડે
હ તમે કઈ સ્ટેટનું ફૂડ ટ્રાય કરવું ઈચ્છો છો.
મને સાઉથ ઇન્ડિયન જે ઓથેન્ટિક ફૂડ હોય એ ખાવાની બહુ ઈચ્છા છે.
જેમ કે ડોસા ઇડલી ઉત્તપમ.
હા એ બધું અને એની જોડે જોડે જે ફિલ્ટર કોફી હોય છે ને એ પણ.
હ પંજાબી ફૂડ વિશે શું વિચારો તમે.
પંજાબી ફૂડમાં મન જે પનીર ની અલગ અલગ વેરાયટી હોય છે મને બહુ ખૂબ ગમે છે.
હા હા મને બી પંજાબી ખાવાનું બહુ જ ભાવે એમાં
હ રાજમા ચાવલ તમે કોઈ દિવસ ટ્રાય કર્યો છે?
હા ઘણી વાર અમે તો ઘરે પણ બનાવિય. અને અમારા ઘરમાં દર અઠવાડિય એક વાર તો આ બનતું જ હોય. કારણ કે મને રાજમા ચાવલ બહુ જ ભાવે.
અહ તમને સ્વીટ વધારે પસંદ છે કે, આમ આમ તીખું ખાવાનું?
આમ તો સ્વીટ. અને તમારું?
અ મારે સ્પાઈસી.
અચ્છા જો ડિઝર્ટની વાત કરીએ તો તમારું ફેવરેટ શું?
અ મને આઈસ્ક્રીમ સૌથી વધારે ડેઝર્ટ માટે ભાવે.
કયો ફ્લેવર આઈસ્ક્રીમમાં?
હ રાજજભોગ અને કેસર પીસ્તા
બરાબર મને તો ચોકલેટ ફ્લેવર બહુ જ ભાવે.
હા આપણે સિઝન પ્રમાણે તમે ફૂડ બદલો ખાવાનું?
આ હા હમણાં તો હલકું અને શિયાળામાં ગરમ ખાવાનું એવું.
શિયાળામાં તમને કંઈ ખાસ વસ્તુઓ ગમે?
એમાં તો અડદિયા પાક અને ઊંધિયું એ બધું ખાવાનું મને વધારે ગમે.
અ હા અડદિયા પાક તો એનર્જી માટે પણ સારું કેહેવાય છે ને?
હા મોટા લોકો પણ એ ખાવા મતલબ અમને કહે કે ખાવ, એટલે ખાઈએ.
હા હ સાચી વાત છે.
સારું ચાલ. આજે મને બહુ મજા આઈ તારી જોડે વાત કરવાની.
હા સારું પછી આપડે વાત કરીએ. કરે
ઓકે મળીએ.